કેમ છો ભાઈ
હવ મજામાં છે
મજામાં છે આવે છે આવે તમારો અવાજ શું કહો જમી લીધો તમે સરસ સરસ બસ જમી જ લીધું બસ બેઠા ત તો મને વિચારા કે આજે આજે મસ્ત તો વિશે ઉપર આપણે વાત કરીએ ગામડાની જૂની પરં પરંપરા અને આજનું ડિજિટલ યુગ વચ્ચેનું સંતુલન કેવી રીતે રાખવું જોઈએ આપણે જો ચાલો ચાલુ ઘ આ્યા છે આપડે અજે અજે મને શું લાગે છે કે એક આપણું છે રસપ્રદ વિષય છે આપણો કે ગામડાની જૂની પરંપરા અને આજનું ડિજિટલ યુગ વચ્ચેનું સંતુલન કેવી રીતે રાખવું જોઈએ
બહુ સરસ વિષય છે મને લાગે છે કે આજ આજના જમાનામાં ટેકનોલોજી બહુ સરળ છે પણ પરંપરા બી મહત્વમાં રાખી આપણે
બિલકુલ એકદમ સાચી વાત છે પેલા લોકો સવારે વેલા ઉઠીને બધા સાથે બેસીને નાસ્તો કરતા હતા પછી હવે હવે તો દરેક વ્યક્તિ તે ફોનમાં વ્યસ્ત હોય છે સવાર કોઈ સાથે ઉઠતું નથી કોઈ સવારે નાસ્તા તો નથી કરતા હોતા કશું જ નહી
હા એજ ને આ બહુ મોટી બદલાવત છે પણ ટેકનોલોજી ને પણ દોષ ના આપી શકાય આપણે તેનો ઉપયોગ કરીએ છે
એ તો છેજ છેજ ભાઈ સાચી વાત છે મારા મારા દાદા દાદી રોજ જ વાર્તાઓ કહે છે કે આ પરંપરા થી બાળકો ઘણું શીખે છે
હા અને આજે બાળકો યુટ્યુબ અને મોબાઈલ પર વધારે સમય પસારે છે
બહ સાચી વાત કહી છે તો શું આપડે બંને વચ્ચે ન સંતુલન લાવી શકીએ છે
ચોક્કસ ઉદાહરણ તરીકે કે રોજ એક કલાક મોબાઈલ વિના સાથે બેસવું એવું કઈક કરાય
સાચેમાં સાચેમાં બહુ સરસ વિચાર છે તમારો આનાથી સંબંધો પણ મજબૂત થાય છે આપડા
હા અને પરંપરા બી આપડી શકાય
બઉ બઉુ સાચે છે જેમ કે સતોડિયું ખોખો અને ગ ગીલી ડંડા જેવી તો આપણેે કેવી ગેમો રમતા હતા પેલા કેવા ખેલ હતા જૂના
હા આ આ રમતો બહ સારી હતી એમ પેલા આપડા બધું બહ રમતા વેકેશનમાં
સાચે બીજ બીજી એક વાત કે પેલા લોકો તો તહેવારો પણ સામૂહિક રીતે ઉજવતા હતા હવે તો કોઈ ઉજવતું જ નથી
હા હવે તો લોકો આમ સોશિયલ મીડિયા પર ફોટો મુૂકવા માટે જ તહેવાર ઉજવતા હોય એવું લાગે
તમારી સો ટકા વાત સાચી લાગી રહી છે મને તહેવારો નો તો મૂળ ઉદ્દેશ જ એ છે કે સમય સાથે પસાર કરવો
હા પણ બિલકુલ આ ટેકનોલોજી એ બધું બાળકોને બહુ ડિસ્ટ્રેક્ટ કરી નાખ્યા છે
બહ સાચી વાત છે શાળાઓમાં પણ આ વિષય ઉપર જાગૃતિ હોવી જ જોઈએ
હા અને બાળકોને ડિજિટલ ડિસિપ્લિન બી શીખવાડું જોઈએ
સાચી વાત છે ડિજિટલ ડિજિટલ એટલે શું
સમયની મર્યાદા એટલે ઓનલાઈન સુરક્ષા અને ઓફલાઈન જીવનની મહત્વતા
બહુ ઉપયોગી વાત કરી છે તમે તો
હા અને વૃદ્ધો પાસેથી બી પરંપરા નહી મળતી રેકોર્ડ કરીને ડિજિટલ અરચીમાં બી નાખે છે એ એટલે એ લોકો જે કરે છે પરંપરા એ ડિજિટલમાં બી આપણે જોઈ શકીએ એમની પરંપરા
ઓહો વાહ વાહ આ રીતની ટેકનોલોજી તો આ રીતની ટેકનોલોજી અને પરંપરા બંને સાથે ચાલી શકે છે
હા બિલકુલ એકને છોડીને બીજાને પકડવું જરૂરી છે જરૂરી નથી એમ
સાચેમાં સંતુલન જ સફળતાની ચાવી છે બોલો
હા આપડી ઓલખ પરંપરાથી બને છે અને પ્રગતિ ટેકનોલોજી થી આગળ વધે છે
ઓ તો બંનેનું સંયોજન આપણું ભવિષ્ય મજબૂત બનાવ બનાવશે
હું ભી એજ માનું છું
ઓહો ચાલો તો આજે આ આજથી રોજ થોડી વાર સ્ક્રીન સમય અને થોડું વધારે કુટુંબ સાથેનો સમય આપણે આપીએ
બોઉ સરસ આ નાના પગલા મોટા પરિવર્તન કરી શકે છે
સાચી વાત છે આ રીતે આપણે આપણી સંસ્કૃતિને પણ બચાવી શકીએ છે બોલો
હા અને આનાથી આપણે આવનારી પેઢીને ભી ખાસું એવું શીખવાડી શકીએ છે
સાચે સાચે બો સાચી વાત છે પછી એક પ્રશ્ન મને હંમેશા થાય છે શું આવનારી પેઢી આપણી બધી જ પરંપરાઓને યાદ રાખશે
આ તો આપણા પર આધાર છે જો આપણે બાળકોને શીખવાડીશું તો એ ચોક્કસ યાદ રાખશે
એ તો એ તો છે જ હ કેટલાક લોકો કહે છે કે પરંપરા જૂની થઈ ગઈ છે હવે તેની જરૂરત જ નથી
હું વાત સાથે સંમત છું તમારી જોડે પરંપરા એટલે માત્ર રીતિ રિવાજ નથી પણ જીવનની સમજન બી છે
બો હા પરંપરા લોકો વચ્ચે પ્રેમ અને એકલતા પણ વધારે છે
હા બિલકુલ એમાં તમે જોઈ શકો કે પેલા પાડોશી વચ્ચે ભી ઘનો સંબંધ હોય છે
સાચે પાડોશી તો પેલા એ છે આપડા સ ગા હોય છે
સગા હોય છે હમ અને આ ડિજિટલ યુગમાં એક મોટી અસર છે આ
સાચે સાચે એમાં તો આપડે સામાજિક સંબંધો મજબૂત કરવા શું કરવું જોઈએ તમારો શું વિચાર છે એમાં
હા એટલે દર મહિને એક સામૂહિક મેળાઓ રાખી શકાય આપણેે સાથે જમવું કે કઈ
હા એ તો છે જ જેમાં બધા ઉંમર ના લોકો સાથે મળે અને મજા ભી કરી શકીએ આપડે
હા અને વૃદ્ધો પોતાની અનુભવ ભી શેર કરે
સાચે બાળકો પણ નવી વસ્તુઓ શીખી શકે છે એકબીજાથી જોઈને
હા અને યુવાનો ભી ટેકનોલોજી નો ઉપયોગ કરીને આ બધું ઓર્ગેનાઈઝ કરી શકે છે
સાચે આજે ટેકનોલોજી થી લોકોનું જોડાવું પણ કેટલું સફળ બની ગયું છે એકદમ જલ્દીથી આપણે કોઈને કોલ પણ કરી શકીએ છે કશું પણ કરી શકીએ કોઈની ભી એમ જોડે વિડીયો કોલ થી આજે તો વાત કરી શકીએ આપણે
બિલકુલ પણ વાસ્તવિક સ અ સંભાળો પણ એટલે જ જરૂરી છે
એ તો છે મેં જોયું છે કે ઘણા લોકો ભોજન કરતા કરતા પણ મોબાઈલ વાપરે છે બોલો
હા આ આદત ધીમે ધીમે બદલવાવી પડશે
એ તો છે જ કુટુંબ કુટુંબ સાથેનું ભોજન મોબાઈલ મુક્ત હોવું જ જોઈએ ખાતા ટાઈમે મોબાઈલ જોડે લેવો જ ન જોઈએ
એજ બો સરસ નિયમ છે
સાચેમાં અને અને રવિવારે ફેમિલી ફેમિલી ડે પણ રાખી શકાય આપડે આખી ફેમિલી એક સાથે નાસ્તો કરી શકે આખો દાળો જોડે રે તો નવી વસ્તુ પણ શીખવા મળે છે આપણને તમને ખબર છે
હા એ તો છે જ નેને તે દિવસે સોશિયલ મીડિયા થી આપડણે થોડું દૂર ભી રહેવું જોઈએ એમ
તા તેના બદલે તેના બદલે સાથે રમત રમો તમે લોકો નવી વાતો મોટા આપણા બા દાદાથી આપણને ઘણી નવી વસ્તુઓ જાણવા મલે છે આપણી સાંસ્કૃતિક વસ્તુઓ પણ આપણને જાણવા મલે છે
હા અને આથી બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ભી સારું થાય
સાચેમાં પરંપરા માણસોને જળ સાથે જોડી રાખવા માટે જ છે આપડી
હા અને ટેકનોલોજી તેને દુનિયા સાથે જોડે છે
ઓહો એટલે એટલે જ તો બંને નો સંતુલન સાચો માર્ગ છે આપણા માટે જો બેવુ સંતુલન રહેશે તો આપણે એક સાચા માર્ગે જઈ શકીશું
સો ટકા હું પણ એજ માનું છું
સાચા આપડી પ્રગતિ કરીએ પણ પોતાના ઓળખ ઓળખ જ ભૂલી જઈએ છે આજકાલ તો આપડે આપણા કામમાં એટલા બીઝી થઈ જાય ને કે આપડી વેલ્યુ જ નથી રાખતા આપડે
હા કારણ કે પોતાની સંસ્કૃતિ જ આપણી અસલી તાકાત હોય છે
સાચે બહુ સરસ વાત કરી છે તમે તો
હા મને પણ આ ચર્ચા બહુ ગમી
ઓહો ચાલો તો આપણે આ સંદેશ બીજા લોકોને પણ પોહોંચાવીએ ને
હા હા નાની નાની શરૂઆતો બહુ મોટા મોટા પરિવર્તનો લાવી શકે છે
સાચેમાં હું તો કહું કે આપણે સોશિયલ મીડિયા ને ડિજિટલ બધું જે છે ને એનાથી આપણે બેવનું સંતુલન જો રેશે ને ડિજિટલનું પરંપરાગત તો આપણને બહુ આગળ કામમાં લાગશે
હા એ તો તમારી બહુ સાચી વાત અને પરંપરા ટેકનોલોજી સાથે લઈ જઈએ તો અલગ જ કઈક થાય શકે છે
તો આપ આપણે એક આપણે એક સાચા માર્ગે જઈ શકીએ જ ડિજિટલ ની અને આપણું સાંસ્કૃતિક બે વસ્તુ જોડે રહેશે તો આપણે એનો પ્રોપર યુઝ કરીને આપણે આપણે આપણા બાળક લોકોને પણ સારી એવી શિક્ષા આપી શકે છે આ જેમ આપ આપણને આપણા બા દાદાથી મળી છે એ આપણે આપણા બાળકોને પણ આપણે આપી શકીએ છે
હા એ બી છે બહુ સાચી વાત છે તમારી.
હું તો કઉ છું હુંત મન મને તેવું લાગે છે. તમે કેજો. મન તો એવું લાગે છે કે. રવિવારે ફેમિલી ડે. રાખો કોઈ જોડે બહાર. આખું ફેમિલી જોડે જ આપવાનું મોબાઈલ. ટીવી કશું યુઝ જ નહી કરવાનું વાતો કરવાની રમત. કરવાની જોડે નવું શીખ. સંડે રાખવાનો ખાલી, મને મારો મંતવ્ય તો આ છે તમે તમારો મંતવ્ય શું છે તમે કો.
ના ના તમારી વાત બહુ સો ટકાની છે, એમાં અમુક ફેમિલી તો બહુ ગેધરિંગ બહુ ઓછી થતી હોય છે. અને એમાં બી આ ટેકનોલોજી આઈ ગયા પછી તો બહુ જ.
હા ઘ ઘણા લોકો. તો આમ ફેમિલી જ નહી કોકના આણા હોય છોકરા તો બહાર ઈન્ડિયા ની બહાર રહેતા કન્ટ્રી ની બહાર રહેતા હોય તો આપડે ખાલી વિડીિયો કોલ પર જ મળી શકીએ. આજ તો ડિજિટલ. ડિજિટલ ના હોત તો આપડે. કોઈ જોડ એટલી સરળતાથી વાત જ ના કરી શકે.
હા સો ટકા છે.
મને તો આ ટોપિક ઉપર તમારો જોડે વાત કરીને બહુ જ મજા આવી તમને કેવું લાગ્યું.
મને બી બહુ સરસ લાગ્યું અને આ બહૂ તો ચર્ચા વાળો વિષય છે.
એકદમ એકદમ તો આપડે. ફરી એક નવા વિષ એક. નવો વિષય લઈને આપણે ફરી એકવાર ચર્ચા કરીશું ને.
સ્યોર છે ઓકે પાકું.